હલો
હલો
હા કેમ છો બેન
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ સારું છે હો
બોલો બોલો
બસ આ તો બેઠી થી તો થયું કે લાવો ને તમને ફોન કરું હું શું બનાવું આજે જ જમવામાં એમ વિચારતી હતી તમે કઈક કેશો બેન
હા કહી શકું ને જો તમારે અત્યારના બાળક માટે બનાવવું હોય ને તો અત્યારના તો બાળકોને જંક ફૂડ જ બહુ ફાવે છે તો જો કોઈ પાર્ટી કેવું હોય બેન તમારે અને કોઈને જમવા બોલાવ્યા હોય અને બાળકો જ હોય તો તમે પીઝા ને એવું બનાવી શકો અને જો કોઈ વડીલને એવું આવવાનું હોય બેન તો તમે ગુજરાતી બનાવી શકો ને મારું તો સજેશ એવું છે કે બને ત્યાં સુધી આપણી ગુજરાતી જે ફૂડ છે ને એ બ લોકોને અલગ અલગ રીતે જમાડો ને તો બહુ સારું છે અત્યારના જંક ફૂડ ખાવાથી છે ને બાળકો માંદા બહુ પડે છે તમે જોજો એ લોકોને જંક ફૂડ થી કેટલા બધા ર નાવા માંડ્યા છે એટલું બાળકોને કે ઓ અત્યારના તો બધા યુ ને પણ એટલું જંક ફૂડ જ ફાવે છે કે ચલો આજે પીઝા ખા ખાધા બર્ગર ખાધા કે ફ્રેન્કી ગાદી એવું જ ગમે છે કોઈને આપણું ગુજરાતી નથી જમવાનું ગમતું એમાંય ખાસ કરીને અત્યારના ટીનેજરોને એના હિસાબે જોજો બધા ના શરીર ફૂલવા માંડ્યા છે વેલા ચશ્મા આવવા માંડ્યા ગયા છે અને નાની મોટી બીમારીઓ કે જે આપણને બહુ મોટી ઉંમરે આપણા વચ્ચે બના આવતી એ લોકોને તો અત્યારથી બીમારીઓ આવવા માંડી છે કોઈને શ્વાસ ચડે છે અરે થાઈરોઈડ પણ હવે તો નાની ઉંમર આવવા માંડ્યો છે તો આ બધાનું કારણ છે ને બે એક જ છે જંક ફૂડ છે એટલે મારું તો એવું કેવું છે તમને કે તમે બને ને બે તો જંક ફૂડ બને બનાવી અને ગુજરાતી વાનગ્ય બનાવો ને તો સારું તમારું શું કવું જંક ફૂડ ઉપર
બહુ સાચી વાત છે બેન પણ આ શું થાય રોજ સાંજ પડે ને હવે શું જમવું એક પ્રશ્ન ઉપર આમ ચર્ચા થવા માંડે નાના ને કઈક અલગ ખાવું હોય મોટા ને કઈક અલગ ખાવો હોય અને સાવ વડીલ વર્ગ હોય અને તો સાવ કઈક સાદું જ ખાવું હોય આ બધામાં એટલી બધી મૂંઝવણ થાય ને કે ક્યારે કેમ થાય કે એમાં શું બનાવવું અને બાળકોને નવું નવું ખાવાનું મન થાય એ વાત ખરી છે બેન પણ શું કરવું એ લોકોને એવું જો પૂર ને પડીકા નહી તોધમાંજ એકટલા રસ છે પાણીપુરી પીઝા અને બર્ગર ને પેલું ચીઝ વાળું નાચ એવું કઈક કક કેટલું ખાતા હોય છે પણ આ બધી વસ્તુ કેટલી પેટને નડે જે શરીર ને નળ છે આ લોકોને કેમ ગળે ઉતારવું સમજતા જ નથી ને જય્યારે હોય ત્યારે મેગી બનાવી લઈએ મેગી ખાઈ લેવી છે પેલું ઓલું પાસ્તા ખાઈ લેવા છે પછી ઓલા અલગ અલગ ચાાઈનીઝ ના ઓલા પેલા મને તો નામે નથી આવડતા અલગ અલગ શૂઝ પછી ઓલું હાજીના મોટા વાળું બધું પંજાબીમાં નાખે ચાાઈનીઝ માં એ હાજીનોો મોટો નાખે એ તો શરીરને કેટલું નુકસાન કારક છે બેન અરે તમે નહી માનો બાળક જન્મે ને ત્યારથી અને અસાધ્ય રોગ થવા લાગ્યા છે હવે આવું બધું શા માટે થાય છે કારણ કે એની પાછળનું કારણ છે આ મુખ્ય વસ્તુ જંક ફૂડ આખા અંદરનું બધું બદલી જ નાખ્યું છે શરીરની અંદરની બધી રચનાઓ બગાડી નાખે છે આ એ તર કુદરતે કેટલું સરસ શરીર આપ્યું છે. અને એને આવી રીતે બગાડી નાખે છે. જાત જાતના ને ભાત ભાતની વેરાયટીઓ મેં તો વચ્ચે પેલું પણ જોયેલું હતું કઈક સોડા ની અંદર ચીઝ નાખીને આપતા હતા. હવે એ તો કેટલી હદ નું ખરાબ કેહેવાય આ શરીર ન બગાડે તો શું અને પરિણામે અસાધ્ય રોગ ન આવે તો શું થાય બેન તમે જ કહો.
બો સાચી વાત છે તમારી અત્યારના જંક ફૂડ નું પ્રમાણ ખરેખર અને એમાં હા યાર ચાઈનીઝ સોસ ને જે તમે વાત કરી ને બેન આજી નો મોટો વુ ચાઈનીઝ સોસ એ તો ખરેખર નુકસાનકારક એટલે હેવી નુકસાનકારક છે હું તો શું કરું મારી નાની બેબી છે ને એને શું બધું તમે કોને એમ જેમ કે કે મારી ફ્રેન્ડ આ ચા જમવા ગઇ હતી મમ્મી આજે આ ખાધું આજે આ ખાધું અને એમાંય મેગી ખરેખર મેગી એ તો બહુ જ દાંત વાળયો છે કે એટલું બધું મેગી પંદર દિવસે તો જ પચે અને અંદર મંદો પંદર દિવ સ સુધી પહોંચે ની અને ચોંટેલો રે એના હિસાબે કેટલી માંનગી આવે તો હું તો મારી બેબી શું કરું ખબર અલગ અલગ જાત ના થેપલા કરી દો કોઈ વાર પાલક ના છે કોઈ વાર મેથી ના છે કોઈ વાર મેથી ના ગોટા ના ફૂમમાં એને મેથી ખવડાવું કે પાલક હોય તો એના પાલક ના ભજીયા કરીને દઉં કે પછી પાલકના પુડલા પણ કરીને દઉં અલગ અલગ જાતની ભે ભાજીઓના પુડલા કરીને દઉ ઉતાપમ કરીને દઉ ઉતાપમમાં હું પા પાલકની ક્રસ કરીને નાખવું કે કોઈ વાર છે ને બીટ ક્રસ કરી અને એના કલર ના પા એ એની એમ થયું હો આજે તો લાલ વસ્તુ નું છે પણ એ બી હોય છે ઈ એને ખબર નથી પડતી એટલે એવી રીતે તમે ગુજરાતી વાનગીઓ દઈ શકો અત્યારના તો બીટને ઢોસાના રૂપમાં તમે કરીને ઘરે આપી શકો એટલે એમ થઈ ક તો નવીન ટાઈપ નું આપણને આપ્યું હું પીઝા આપું છું પણ એકદમ કડક ભાખરી કરી દઉ અને ભાખરી પીઝા આપો એટલે એને નડે નહી એટલે અત્યર તો છે ને આ તો આપણી મમ્મીઓ કે આપણે આપણા છોકરાઓને જંક ફૂડ ઉપર કઈ રીતે દૂર રાખવા અને એને છતાં એજ વસ્તુ આપણા ઘરમાં મળી રે હું એને અલગ અલગ જાતની બધી ટાઈપની પછી કોઈ વાર છે ને બેન એને હું ચણા ના લોટ ની ચણા છે ને ચણા આખા એને બાફી પલાળી બાફી ને એની ટીકી કરી દઉં તો એ એને બહુ ભાવે મગ પલાળી ને મગ કરી ક્રસ કરી અને એને ટીકી ના ફોર્મમાં કરીને કરી દ તું આવું તો કેટલું તમે રગડા પેટી કરી દો કે એ લોકોને જે ગમે અને આપણી ગુજરાતી વાન એટલે ઘરે બનાવી અને કોઈ જાતના સોસ વગર બી તો બે એ લોકો હેલ્ધી રહી શકે પણ આજકાલની મમ્મીઓને જેવો ટાઈમ નથી મમ્મી ઓને જ ફોનમાં હોય કે સિરિયલો હોય એટલે જલ્દી બધું કરી નાખવું હોય એટલે કા પછી રેડી ટુ કૂક પોતે લઈ આવશે અને કા પછી આવું બધું જંક ફૂડ ખવડાવી દેશે એટલે કોઈને ટાઈમ આપવો નથી તેના તો બધા ટિફિન માંય તે જુઓ ને મેગી આપે કેલું આપ હું મારે બેબી સવાર માં પોણા પાંચે ઉઠી અને ઉતાપન બનાવી દઉં ઉપમા બનાવી દઉ પૌવા બટેકા બનાવી દઉ પછી કોઈ વાર એને ભેળ બ બનાવીને આપું પછી દાબેલા ચણાની ભેળ બનાવીને આપું રાતથી મગ મગ ચણા એવું બધું પલાળી દઉં અને સવાર ડુંગળી ટમેટા લીંબુ ને એવું બધું નાખી અને મસ્ત એને બનાવી ને આપું પણ ઈ માટે થોડુંક આ આપણે પણ આળસ છોડવી પડે જયારે અત્યારના બધા લોકો માં આળસ આવી ગયું ને એના હિસાબે આ જંક ફૂડ નું પ્રમાણ વધી ગયું અને એક સ્ટેટસ થઈ ગયું કે રવિવારે તો બાર જ જમણ બહાર શું હોય છે? બાર જંગફૂડ હોય છે. અને વાસી બધી ગ્રેવી હોય છે. પણ પબ્લિક એ સમજતી જ નથી. એના હિસાબે બાળકોને ખરેખર આપણે બાળકનો વાંક જ ન કાઢી શકીએ. બાળકને તો તમે જે પીરશો એ જ જમશે. પણ એના હિસાબે એને નુકસાન કેટલું છે ને ઈ તો હજી કોઈ સમજતું જ નથી. હજી થોડીક આ પેઢી સમજશે પણ આવનારી પેઢી નહીં સમજે. કારણ કે અત્યારમાં કોઈને રસોઈ કરવી જ નથી ગમતી અને બધ બધું રેડી ટૂકુંક લ્યો આ પેકેટ લઈ આવ્યા, પાણીમાં રાખ્યું ચલો સબ્જી તૈયાર એટલે આ બધું બેન બંધ થાય ને તો જ થાય. તમારું શું કેવું છે?
સાચી વાત છે હો બેન આ તમે જે કીધું ને કે બાળકોને આપણે જે પીરસીએ એજ એ ખાય એ વાત મને સો ટકા સાચી લાગે તમારી. અત્યારની મમ્મીઓ બધી છે ને જે નવી નવી બનેલી ઈ નાના નાના બાળકોને બધું ખવડાવા માંડે છે. મેગી ખવડાવશે, પીઝા ખવડાવશે, ચીઝ, પનીર ખવડાવશે. અરે! પણ બાળકના આંતરડાની કેપેસિટી જ નથી એ પચાવવું. અને પછી મોટા થાય ત્યારે બધા પીરિયડ્સ વહેલા આવી જશે દીકરીઓને પછી પ્રેગનેન્સી રાખવામાં તકલીફ થશે, એ બધા પ્રશ્નો થશે. અને એની અલગ અલગ જાતની અઢળક દવાઓ કરાવી પડશે. દીકરીને નહીં દીકરાને પણ આ પ્રશ્નો છે. એને પણ આવી રીતે સંતાન ન થાય તો એની માટે થીને દવાઓ કરવી પડે છે. ઈ બધાનું પાછળનું મૂળ મૂળ કારણ તો એક જ છે. આ એક સ્ક્રીન ટાઈમ વધી ગયો છે એ, અને આ સૌથી મહત્વનું જંકફૂડ. એ લોકોને એમજ થાય લે એમાં શું થઈ ગયું. એવું કાઈ ન થાય, એવું કાઈ ન હોય, આપડે કહીએ તો એમ થાય લે. તું તો બહુ બધું વિચારે છો. આવું તો કઈ થાય જ નહીં. આટલું બધું ધ્યાન રખાય જ નહીં શરીરનું જે ધ્યાન રાખે ને એને જ વધારે રોગ થાય. આવું બધું બોલે. પણ સમજતા જ નથી કે ભઈ પરિણામે તમારે જ પસ્તાવા પસ્તાવાનું છે એમ. આ જંકફૂડે છે ને આખી દુનિયાની પથારી ફેરવી દીધી છે. સૌથી વધારે યુવાધન આપ આપણી ભારત પાસે છે. અને એને બગાડવા માટે થીને જ આ બધાં ઉ ચાલુ થઈ ગયું છે, જમવાનું ને એવું ઈ આપણું યુવાધન આખું નબળું પડી જવાનું છે. જો આવો ને આવો ખોરાક રહેશે ને તો બરાબરને બેન? સાચી વાત છે ને?
બહુ સાચી વાત છે તમારી. કે અત્યારના એક તો ફાસ્ટ લાઈફ પ્લસ મધર ફાધર બંને આ મોંઘવારીની હિસાબે જોબ કરતા હોય. મધરને પન જોબ હોય એટલે એ જોબ કરે, ઘર સંભાળે અને પાછું સાંજના આવીને પણ રસોઈ કરવાની. એટલે થોડું એ પણ વધી ગયું છે. કે બિચારા જોબ કરે, થાકી ગયા હોય, અને જો જોઈન્ટ ફેમિલી ન હોય તો એ જવાબદારી કે ઘરે આવીને છોકરાઓની રસોઈ, કે હસબનની રસોઈ એ બધું જ જ કરવાનું એમ એકલાનું હોય, એટલે આ જંકફૂડ નું પ્રમાણ વધ્યું છે. પણ હું એવું માનું છું કે થોડુંક અગાઉથી તૈયારીઓ કરી અને આપણેે સા સાંજની પણ સાથોસાથ તૈયારી કરી અને મૂકી દીધું હોય તો પછી આ પ્રશ્ન ઉભો ન થાય અને બાળકને હેલ્ધી આપ આપી શકીએ આપણે. કો અત્યારના મગમઠની કે એવી આપણે ઘણી ગુજરાતીઓ વાનગીઓ છે બેન કે જે એ પણ ઇન્સ્ટન્ટ બને છે તમે રવાને પલાળી અને એને દસ મિનિટ ખાલી પળળો કે અડધી કલાક પલાળો અને એમાંથી ઉત્તાપન કરો, ઢોસા બનાવો, ઈડલી બનાવો, તો એ હેલ્ધી જ છે. એટલે આવી આપણી પાસે આપડી ગુજરાતી વાનગીઓ પણ ઘણી ઇન્સ્ટન છે ત તે બેન પણ એ બધું અત્યારના જ્ઞાન ઓછું થઈ ગયું છે. અને જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે, એટલે એ તો છે ને બેન જયારે એ લોકો કે અત્યારની મમ્મીઓ કે આવનારી પેઢી સમજશે ને બહુ જ બીમારીઓની વધશે ત્યારે ત્યારે જ થશે ત્યાં સુધી આપણે ક્યાય આડો હાથ ધઈ શકીએ નઇ હા આપણેે આપણા બાળકોને એમાંથી કેમ બચાવ એ વિચારી શકીએ બાકી તો તેના બીજા કોઈ સમજે એવું મને લાગતું નથી બરાબર ને
હા બેન બહુ સાચી વાત કરી હો. મને આજે બહુ મજા આવી તમારી સાથે વાત કરીને હું તમને પાછું થોડી વારને ફોન કરું બેન મારે એક અગત્યનો ફોન આવતો હોય ને એવું લાગે છે.
હા પાકુ ચલો આવજ
આવ જો